મિત્ર કેમ છે?
હા મિત્ર મજામાં શે તમારે કેવુંક ચાલે?
વાત કરવી છે મારે મિત્ર
હ.
હમ્મ. દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે ઘણી લોકો બ તો તારે મિત્ર શું કેવું છે?
હા મિત્ર આપલે ભારતમાં જોવા જાય ને. તો રોજગારીને એમ. બહ અભાવ જોવા મળે છે જેમ કે. આજે જો તો ગરીબીમાં કારણ કે આ વસ્તી સંખ્યા ના લીધે આજે ગરીબી એટલી બેરોજગારી વધી જાય ને.
હમ.
બેરોજગારી એટલી વધી ગઈ ને. કે લોકો ગરીબી થી જમવાનું ટાઈમ પે ન મળ. તેથી કેટલા બધા પ્રોબ્લેમમાં જોવા મળે છે તમે કઈ જણાવી શકશ. તમારા વિસ્તારમાં કઈ ગરીબી વિસ્તારમાં.
તમે કેવ અમારા ગામમાં કેટલો એવ વારું છે જે નાના જે લોકોકન. બ. પડ. ખાલી જગ્યાઓ હોય છે એ અ એમાં તકલીફ એ છે કે સરકાર દ્વારા જે ખાલી જગ્યા પાડવામાં આવે છે એ ખાલી જગ્યાઓ ખરેખર હોતી નથી અને અ ખાલી એ પેલાથી ભરતી કરી દેવામાં આવે છે અને માત્ર પૂરું આમ જ પૂરું પાડવામાં આવે છે એમાં એમાં શું તારે કેવું છે.
રોજગારીમાં જોવા જઈએ ને બેરોજગારીમાં તો જે ગરીબી તારમાં એ લોકોને યોગ્ય અભ્યાસ નહી મળ. તો તેમાં જેમ જોવા જઈએ તો અભ્યાસ ના કાર તે લોકો. મને. શિક્સન ના મળ. ની કારણે તે લોકોકને કઈ નોકરી ન. ઓપ્શનલ નહી રેતો ને કામ કરવું જ પડે એટલે. તે લોકોને. તને. ખાનગી રીતે કઈ બી કામ શોધવા જ પડે ગવર્મેન્ટ. એઝામોને વગેરે નહી અપાય તેથી. આ ભાવ જોવા મળે છે.
હા મિત્ર તારી વાત તો હાચી જ છે કેમ કે જો પેલાના લોકો ભણે સે તો ભણતર ખૂબ આગળ વધી ગયું છે કેટલાક લોકો અડધું ભણીને અડધો વચ્ચે છોડી દે છે એનું એ મે ની જરૂર હોય છે કેમ કે પોતાના પરિવાર ચલાવા માટે પોતાના પરિવારને આગળ લઈવા માટે મહેનત કરવાની પરંતુ એને રોજીરોટી ક્યાંથી મળે બેરોજગારી એટલી બધી છે કે લોકોને એક ટંક નુ ખાવાનું માટે પણ તકલીફ પડે છે જો ગામડાઓમાં અભણ લોકો છે એ લોકો માત્ર આખો દિવસમ ત્રણસો કે એટલા રૂપિયામાં કામ કરે છે અને પોતાનું જીવન ગુજ છે. અને આપણા મુંબઈમાં જએ ત્યારે કેટલીક ઝુંપડપટ્ટીઓ છે ધારાવ ઝુંપડપટ્ટીઓ છે એ ગરીબીનું અને રન છે એવું આપણે જાણી શકીએ કેમ કે એ લોકો આખો દિવસ કામ કરે અને એના જે પૈસા આવે એનાથી જ સાંજના છેડે પોતાનું ગુજરાન ચલાવે છે એ મુખ્ય એનું કારણ છે દોસ્ત જો તું મારે તને એ સમજાવું છે કે જો તું ભણીશ જો તું આગળ વધીશ તો એ રોજગારી નુ બેરોજગારીમાં તું નહી રહે કઈકને તું પોતાના પગ પર નાનો કે મોટો બિઝનેસ કરી શકે તો પોતાના બિઝનેસ પર આગળ વધી શકે તો સારા કમાઈ શકે જેથી કરી બેરોજગારી છે એનું પ્રમાણ ઓછું થાય. કેમ કે તું મારે તને એ સમજાવ છે કે તું બેરોજગારી ના જે છે પ્રમાણમાં એમાં તું નહી રહી શકે. શું કેવા તારે મિત્ર?
હા મિત્ર બેરોજગારી ન મુખ્ય કારણ તો એ છે કે જો આપણે અભ્યાસમાં ધ્યાન આપીશું કઈ આગળ અભ્યાસમાં જો આગળ વધતા ર ને તો તેનાથી કઈ સોલ્યુશન આવી શકે છે. તેથી અભ્યાસ નુ આપલે લય શકે મુદો જેમ કે કેટલા બધા ગરીબ વિસ્તારોમાં તે લોકોના મહેનતથી અભ્યાસ કરીને તે લોકોનું કેટલું બધું જીવન ધોરણમાં સુધારો થઈ શકે છે. એમ જોવા જઈ તો કેટલાક લોકો તો અભ્યાસ કરવા છતાં એ લોકોને કઈ કોઈ જોબ વગેરે નહી લાગતી. એટલે સુસાઈડ કરવાના પણ પ્રશ્નો ઉભા થાય શે. તેથી બેરોજગારીના મુખ્ય કારણ તમને કહી શકુ કે વસ્તી વધારે થાય ને તેથી લોકોને જોબ નહી મળતી અન્ય તેમજ ખાવાનું યોગ્ય ટાઈમે મળ નથી તે લોકોની પાસે ખેતી નો માટે જમીનો ભી ન રહેતી નથી તેથી આ કારણ ઉભા થઈ શ તમારા વિસ્તારમાં એવું કઈ કારણ થયા છે. તેના વિશે કઈ જણાવી શકશો?
હા મિત્ર અમારા વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ એ છે કે જે સરકાર દ્વારા જે યોજનાઓ આપવામાં આવે છે. એ યોજનાઓનો લાભ થતો નથી અને હ સરપંચ સ્ત્રીઓ છે અને મોટા મોટા અધિકારો છે જેના જે લોકો આ ખાલી બજેટ બહાર પૂરું પાડે છે અને જે ખરેખર નોકરીની વ્યવસ્થા હોય કે પછી ખરેખર બિજનેસને જે ગૃહ ઉદ્યોગના જે સાધનો દાખલા તરીકે આપણે એક વિચાર કરીએ તો સુતાર છે તો સુતારને કરવા તા અને એ બીજી મશીનો અને એ બધી અ આ આપણને વેલ્ડંગ વાળા હોય તો પછી એ લોકોને વેલ્ડંગ મશીનને એ નાના નાના પાયે પોતાના બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે એ સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. પણ સરકાર દ્વારા આપવામાં તો આવે છે પણ જે નાના નાના પાયાના ગામડા સુધી જે ખરેખર ઉત્સાહ પોતાના બિઝનેસ કરવા માંગે છે એ બી નેસ કરીને પણ પોતાનો આગળ વધે એમ સરકાર નુ માન્ય છે. પણ પરંતુ એ લોકો સુધી પહોંચતું જ નથી. જેના કારણે એ લોકો બેરોજગાર બને છે અને મિત્રતા તો પોતાની જાતને એવું સમજજે કે એક જવાબદાર વ્યક્તિ તરીકે પોતાની ફેમિલીને પોતાના પરિવારને આગળ ચલાવવા માટે એ બેરોજગારીમાંપ પરંતુ નહી પણ થોડુંક પોતાના જિમ્મેદાર વ્યક્તિ તરીકે ઘરમાં બે ટંક નું ભોજન પૂરતું થાય. એવું તું કરી શકે છે અને માન્ય તારા પર પૂરેપૂર ભરોસો છે અને તું કરશે એવું મને આશા છે મિત્ર અને મારે તને એ બાબત જણાવવાનું કે જે સરકાર દ્વારા લાભો આપવામાં આવે છે. એના તું ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં જઈને ખરેખર તું એનો ઉપયોગ કરી શકે. ને ત્યાં જઈને પૂછી શકે જે જે ને લેવામાં આવ્યું ને ભાગ લઈ શકે કેમ કે તું એક આદર્શ નાગરિક અને અ ભારત દેશના નાગરિકવ તરીકે તું એ પ્રશ્ન પૂછી શકે છે મિત્ર તારે શું કેવું છે?
હા મિત્ર આ સરકારને પ્રશ્ન પૂછવા જેવો હશે. કારણ કે બેરોજગારી વધવાનું કારણ ભી એ લોકોને સોલ્યુશન લઈ શકાય. એ લોકોને જેમ કે આપણે જો આજ ગરીબી માટે એ લોકો કાર્ડની યોજના લાવી શે. જેમકે બી પી એલ ને એ પી એલ કાર્ડ જોવા જઈ. તો એમાં બી પી એલ એમ કે બિલો પ્રોવર્ટી લાઈન ના નીચે જે વ્યક્તિ જીવતા હોય એ લોકોને જમવાની ને એમાં અનાજ નુ કઠોળ વગેરે ની સુવિધા આપવામાં આવે શે પરંતુ કેટલાક એવા વિ વિસ્તારમાં જોઈ શકે એ લોકોને અડધા માંથી અડધો અનાજ મળતું હોય ને તેથી કઈ જમવાનું પ્રોપર ટાઈમે એ લોકોને મળતું નથી. એનાથી ભી બેરોજગારી વધી શકે ને બેરોજગારી મુખ્ય થઈ ગઈ એ લોકોની સરકાર દ્વારા કામ પણ જે એને જેમ કે જોબ કાર્ડ વગેરેને કાર્ડ બનાવજે મંતર થી એ તો સરપંચની આ કાર્યો માટે એ લોકોની જવાબદારી હોય શે કે જોબકાર્ડ કરીને એ લોક અને કે એ લોકો ના ગામડા વિસ્તાર વિસ્તારમાં કઈ રસ્તા વગેરે બનાવવામાં એ લોકો કામ કરીને એ લોકો ને પેટ પુજા કરી શકે પરંતુ સરકારે આમાં કઈ આગળ કઈ રસ્તામાં થ ખ્યાલ નહી આપતા તમે કઈ તમારા વિ ગામડામાં એવું જોવા મળમાંયું મિત્ર
હ મિત્ર તમે વાત કરી ત્યાચી છે કે જો જે ગામડાઓમાં જે તળાવો ખોદવામાં આવે છે એની જગ્યાએ જેસીબી અને ટેક્ટર ન ઉપયોગ કરીને જે રોજગાર વ્યક્તિઓ જે સરકાર દ્વારા આપવામાં આવે છે એ રોજગાર આપવામાં આવતો નથી અને જે આપવામાં આવે છે એના મશીનો દ્વારા એક ઉપયોગ કરીને લોકોને આમ જ ળ રાખવામાં આવે છે જો મિત્ર એવું બની શકે તો જે સરકાર આપણને રોજગાર આપવામાં આવે છે તે સરકાર સરપંચો લોકોને આપે તો ખરેખર એનો બેરોજગારીનું થોડું પ્રમાણ થાય ગામડાઓમાં સારું મિત્ર હતા અને મને આ ટાઈમ આપ્યો એના બદલ આભાર માનું છું ફરીવાર હું કઈ પણ પ્રશ્ન જણાય તો તો મને કોલ કરજે
ઓકે આભાર.